હા કેમ છો?
બસ હું મજામાં, તમે કેમ છો?
બસ બસ જુઓ એકદમ બરાબર. કેમ યાદ કર્યા આજે મને?
બસ આજે કંઈક મોબાઈલ જોતી જોતી તમારો નંબર દેખાણું તો મે વિચારી લાવ ફોન કરૂ બહુ દિવસ જે વાત નથી થઈ તમારી જોડે. એટલે શું કરો છો બોલો થઈ ગઈ રસોઈ પાણી?
ના ના જુઓ હજી તો બસ હવે ચડાવવાની જ તૈયારી હતી. હોય એવું ને બધાને અલગ અલગ નખરા હોય કોઈને આ ન ભાવે તો કોઈના ઓલા હો બોલું ના ભાવે. એટલે બધાનું જોવું પડે તો બસ એજ કાઢતી હતી કે હવે શું બનાવું તો આખરે મારે છે ને અવે આ મિક્સ પરાઠા બનાવવાનું નક્કી કર્યું કે ચાલો મિક્સ વેજીિટેબલ પરાઠા બનાવી દઉં. તો શાક નું શાક પણ પેટમાં જાય ને બધાને ભાવે પણ ખરા. તો આમ તો તમે તો મેં સાંભળ્યું છે. કે તમે તો કુકિંગની ક્વીિન છો તો ક્યારેક ક્યારેક મને તમને ફોન કરવો પડશે કે તમે મને કંઈક સલાહ આપો તો એ હિસાબે હું કઈક બનાવું જે મારા ઘર વાળા ના હોય એ ભાવે કારણ કે મારે તો એટલો બધો શોખ નથી રસોઈ નો તો તમે શું કરો હંમેશા રોજ માટે શું કેવી રીતે ડિસાઈડ કરો?
અ જો કેવું છે. કે મારા ઘરે જે બધા ઘર ઘરની કેવાય ને કહાની એવું જ છે. બધાને કઈક જુદું જ ભાવતું હોય ક્યારે ખીચડી બનાવો તો કે આ કેમ બનાવીને પેલું બનાવ ઢીકડું બનાવ તો એ તો બધાના જ ઘરની છે. પણ મારું શું છે. કે મને છે, ને રસોઈ બનાવવાનો બહુ જ શોખ છે. જુદી જુદી વાનગીઓ બનાવવાની બહુ જ મને ગમે એમાં પંજાબી બી બનાવું અનેને ઇટાલિયન બનાવું લેબિનીઝ બનાવું ચાઇનીઝ બનાવું દેશી બનાવ વિદેશ હું બધું જ બનાવી દઉં અને આજે તો મારો એમ થયું કે તમે જે પરાઠા કીધા ને એ મે સવારે જ બનાવ્યા હતા તો તમને હું કહું કે હું કેવી રીતે શું બનાવું છું એમાં શું નાખું છું એમ તમને કહું. તો જો શું કરું કે નાના નાના આપડા વેજીિટેબલ્સ બધા હોય ને હવે હું જે નાખું છું એ તમને જણાવું છું. બટેટા બાફી પછી એમાં વટાણા નાખું કાંદા નાખું બટેટા નાખું ગાજર નાખો કેપ્સિકમ નાખો કેબેજ નાખો આપડી કોબી આવે ને કોબી નાખું ને પછી આપડું ફ્લાવર નાખવું ફ્લાવર ને થોડું ગ્રેડ કરી નાખો ચીજ નની જેમ અને પ્રોપર પેલા એને શું સાફ કરવી બહુ જરૂરી છે, નહી તો આજકાલ નાના વરસાદની સીઝનમાં તો એમ બી બહુ જીવ જંતુ આવે એમાં એટલે બવ ચો આખા ગરમ પાણીમાં આપણેે મીઠું નાખી ને એને ઉકાળી પછી બધું પાણી સોસાઈ જાય ને એટલે અને ચીઝ ની જેમ ગ્રેડ કરી નાખે એટલે આને મેં નામ આપ્યું છે, કાશ્મીરી પરાઠા એમાં બધા વેજીિટેબલ આવી પછી એમાં થોડું પનીર નાખવું પછી ચીઝ નાખો એ બધાનું સ્ટફિંગ તૈયાર કરો એટલે એ બપોરથી જ કરવાનું હજી ચાલુ કરી દઉં કે પછી વાંધો ના આવે ધીમે ધીમે કેમ કે આટલી બધી વાની અ શાકભાજી કરવી હોય તો સમય તો લાગે જ ને એટલે એ પ્રમાણે બધું તૈયારી કરું લોટ બાંધી રાખું લોટ બાંધવામાં બી ને હું શું ઘઉં નો જ લોટ બાંધું છું. મેદો વૈદો હું નથી લેતી ઘણી વાર અમુક ટાઈમ પર પાછું ક્યારેક એવું લાગે કે આજે કરવું છે તો મિક્સ કરી દઉં ઘઉંનું અને મેદાનું બંને એટલે એમાં લોટ બાંધતી વખતે જીરું નાખવું થોડીક કારા મળી નું પાવડર નાખો અને મીઠું નાખું થોડું મોણ નાખીને પછી દહી નો આ લોટ બાંધો તો થોડો વધારે સરસ લાગે. ને દહીં ના હોય ને ન બાંધવ હોય તો નોર્મલ આપણે જેવી રીતે લોટ બાંધીએ એવી રીતે બાંધી પણ અડધા પોણા કલાક પેલા બાંધીને રાખી દેવાનું તો શું ઈ એકદમ ઈ પોતાનું ઓલું રંગ લઈ લે એટલે ઈ થઈ ગયું અને પછી એમાં બસ આપડે જે મા આલુ પરાઠા બનાવી એમ સ્ટફિંગ ભરી ઘણાને બે રોટલીમાં ફાવે ઘણાને એક ગોળા સાથે જ ફાવે તો જેને જેવી રીતે ફાવે એવી રીતે પરાઠા ઉતારીને ગરમ ગરમ બટર સાથે કે ઘી સાથે આપણે સર્વ કરીએ. હું એવી રીતે બનાવું છું, તમે કેવી રીતે બનાવો છો મિક્સ પરાઠા
બરાબર નહી મારે છે ને આટલું બધું તો હું નથી નાખતી કારણ કે મારા ઘરમાં અડધા પનીર નથી ખાતા અને અડદા આ નથી ખાતા અને એવું બધું વધારે છે. તો હા શાકભાજી બધા ખાય છે તો જેમ તમે કહ્યું તેમ હું પણ બધા કેબેજ ને કે સિકમ આપણે જે બધા શાકભાજી હોય છે કે કેપ્સિકમ હોય ગાજર હોય કોબી હોય પછી ક્યારેક ક્યારેક હું એમાં અ કાંદા હોય છે ને આપણા ગ્રીન કાંદા હોય જે અ ઈ પણ નાખી દંવ એવી રીતે બધું નાખું છું ને બટાટા મારા હસબન્ડ નથી ખાતા તો એ નથી નાખતી અને બાકી તો હું લોટ બાંધું છું ને ઈ મિક્સ લોટમાં બાંધું છું અને બધા ઘઉંનો થોડો થોડો જ્વારીનો ક્યારેક જરાશો બાજરીનો અને થોડો આપડે કહીએ ને નાચણી નો એ બધા મિક્સ નાખી દઉ થોડા થોડા અને વધારે તો એ એ સાથે સાથે ક્યારેક પનીર નાખું છું પણ મોસ્ટલી મારીી કરી નથી ખાતી એટલે હું નથીનાખતી અને ક્યારેક એમાં છે થોડાં ઘી, થી લોટ બાંધી અને ત્યાં હું શું કરું છું કે હું બધાને મિક્સ કરીને આપણે આમ અ જેવી રીતે તમે કીધું કે આલુ પરોઠામાં આપણે સ્ટફિંગ ભરીને કરીએ ને હું એવી રીતે નથી કર તી કારણ કે જ્વારીનોને એ બધો અલોટ પછી આવી રીતે સરસ માઉલ નથી થતો અને પછી એમાં એવી રીતે બરાબર વણાતા નથી તો હું બધું મિક્સ કરીને આપણે આમ થેપલા કેવી રીતે ઉતારીએ એવા થેપલાની સાઈઝ ના અને આમ થોડા હાથેથી આપણે રોટલા બનાવી ને એવી રી હું ટેપટેપ કરી ગોલ કરી અને પછી ડાયરેક્ટ બટર કા ઘી થી શેકી નાખું છું તો એ લોકોને ભાવે છે ને ત્યારે એમાં મસાલામાં થોડો બધો થોડો ચાઈનીઝ જેવા કયને આપણે બધા પિઝા પીઝા પાસ્તા ના મસાલા એવું બધું નાખી દઉં તો થોડું ટેસ્ટી લાગે ક્યારેક એવી રીતે નાખો ક્યારેક ખાલી આપણા ઈન્ડિયન મસાલા નાખો એવું બધું કરવું એટલે બધું ચા ચાલી જાય ને દહી સાથે કા ચટણી સાથે કા સોસ સાથે એ લોકો ખાઈ લે છે એટલે મેં કહ્યું ને મારે તો એટલો બધો શોખ જ નથી કે હું નવી નવી વાનગીઓ બનાવું પણ આ જ્યારે જેવો સ્વાદ જેને પસંદ છે એવું બધું નાખીને ક્યારે કકી કરી નાખો અને ક્યારેક એવી રીતે ક એકમ સાદી રસોઈ હોય કે ખીચડી હોય કે દાણ ભાત હોય કે આપણા ઢોકરા હોય કે એવું બધું બનાવી દઉ તો આમ રાતની રસોઈમાં બધ એક એક સિંગલ સિંગલ વાનગી જેવું ચાલે બાકી આમ તો જનરલી મારા ઘરમાં શાક રોટલી વધારે ખવાતા હોય એટલે ચાલ્યા કરે છે બાકી તો બાકી શું કહો છો તમે અ બાકી બધું તમારું પાર્લર નું ને બધું કેમ ચાલે છે
બસ જો એકદમ મસ્ત હમણાં તો અમારે ઓફ સિઝન હોય વરસાદની સિઝન માં એટલા લગ્ન પ્રસંગ ના હોય એટલે થોડીક રાહત બી છે બાકી પાર્લરનું તો આપડે ચાલે્યા જ કરીએ આખો દિવસ સવાર થી સાંજ સુધી એની માટે કઈ પછી સમય તો હોય નહી માણસો આવ્યા કરે તો આપડું કામ ચાલ્યા કરે બાકી મને તમને એક સવાલ પૂછો હતો એકક્ચુલી એટલે જ મેં કીધું કે લા આવ જરા નંબર બી દેખાનો તો વાત બી કરીએ અને તમે એક વખત હું તમારા ઘરે આવી ને ત્યારે તમે આ કર્યું તું આપણું શું કેવાય ઈડલી સાંભાર બનાવ્યાતા તો એ સાંભાર તમારું એવું સરસ બન્યું હતું ને તો મારા ઘર વાળા બધા કે છે તમે જરા એમને પૂછી જુઓ ને કે સાંભાર માં કયા મસાલા નાખ્યા હતા અને કંઈક જુદી રીત હતી બનાવવાની કે શું એમ તો મને તમે અગર સાંભારનું જરાક જણાવો અને તમારી ચટણી એ બહુ સરસ હતી તો એના બરાામાં કઈક કહી શકો કે શું નાખ્યું તો તો શું મારી ઈચ્છા છે કાલે નાસ્તા માં બનાવવાની તો પછી હું તમારી રીત થી જ બનાવી દઉં ને એમ
બરાબર જુઓ ચટણી તો છે ને મેં બહારથી મંગાવેલી પણ કારણ કે તે દિવસે મને છે ને આમ નાળિયેર ને બધું ખમણવાની ને બધી એટલી એટલી બધી આમ એટલો બધો સમય જ નહતો મારી પાસે એટલે ઈ તો મેં બાર રેડીમેડ મંગાવેલી પણ હા સાંભાર મેં બનાવેલો અને સાંભારમાં છે ને અમારી અહિયાં એક આપડે કહીએ ને કે જેમ આપણે આપણને ખબર છે કે ઈડલી સાંભાર તો સાઉથ સાઇડની એકદમ સ્પેશિયલ ડિશ છે તો અમારે અહિયાં એક દુકાન છે ત્યાં છે ને ઈ લોકો કોનો કંઈક એકદમ સ્પેશિયલ મસાલો મળે છે ખાસ સાંભાર માટે તો હું તો તો એ જ લઈ આવું છું અને પછી હું કાંદા કટ કરીને એની સાથે ફ્રાય કરી એ મસાલો નાખી બાદ બાકી આપણા બધા ધાણા જીરું મરચું ને એ બધું નાખ મીઠું થોડી થોડોસો ગોળ નાખું અને એને એ પાણી થોડું નાખીને એના મસાલા સાથે કાંદા સાથે સાંતળી લઉ અને પછી જયારે એકદમ આમ થોડું ઉકળે ત્યારે એમાં બાફેલી દાળ નાખી દઉં છું અને દાળ બાફું ને ત્યારે એમાં અડધું કાંદો આવી રીતે સમારીને નાખી દઉં છું તો એનું સુગંધ બવ સરસ આવે છે તો મને લાગે છે કે આ ચમત્કાર તો છે ને એનો જ છે મસાલાનો કારણ કે મેં ક તે પ્રમાણે મારી રસોઈમાં આમ ખાસ હું બ એક્સપેરમેન્ટ ના કરું પણ જે ફેમસ ફેમસ વસ્તુઓ હોય કે જેવી રીતે કઈક જે પ્રાંતની જે નવીત વસ્તુ હોય કે ત્યાં કઈક વખણાતી હોય તો એ લઈ આવું તો શું એમાં એ લોકો ન જે સ્વાદ હોય છે તો એ મસાલા ન સ્વાદ જ બહ સરસ છે તો કદાચ એના લીધે વધારે સરસ લાગ હશે તો બસ આ જ રેસીપી છે મારી બાકી તો કઈ આમ સ્પેશિયલ નથી કરતી પણ એ મસાલા નો ચમત્કાર હોય શકે બધો
બરાબર તો ઈ તમે દાળ જે સાંભારમાં નાખો ઈ દાળ કઈ નાખો મતલબ ત ની કે પછી ઘણા જણા શું મસૂર ની એક લાલ દાળ આવે ને પણ લગભગ આપડે એ લોકો ખાતા ના હોય ગુજરાતી લોકો વસુર દાળ એટલે જરાક એ બી મને કે કે તમે મગ ની દાળ વાપરો છો તુવર દાળ વાપરો છો કે મસૂર ની દાળ વાપરો છો હમ્મ
ના ના હું તુઅર દાળ જ વાપરું છું મસૂર દાળ ને બધું ભેગું નથી કરતી હું ખાલી તુર તુંવરદાડ ની જ બનાવું છું મસૂરદાર થી બી સારી લાગે છે એમ કે છે પણ મેં ક્યારે ટ્રાય નથી કરી હજી મારે તો છે ને તુવરદાાર ની જ ભાવે છે મને પોતાને બી એટલે હું ઉવા દાની બનાવું છું
બરાબર બરાબર હા બહ સરસ એટલે હવે મને શું એટલે કાલે સવારે જ જો ઈચ્છા હતી તમે કીધું લાવ ને હમણાં જ તમને ફોન કરો તો શું આમાં કંઈ પલાળવાનું તો હોય નહી આથો તો મેં લઈને રાખ્યો છે પહેલે થી જ ઈડલી માટે એટલે મેં કીધું ચલો નારિયેળ બી છે પણ વાંધો નહી હવે હું તો બનાવું છું એ પ્રમાણે નારિયેળ ની ચટણી બનાવી લઈશ એમાં હું શું કોથમરી થોડી અને આપણું ખોપરોું હોય એમાં દાળીિયા નાખું થોડા અને એમાં મીઠું ને શાક કર લીંબુ દહી એનું એને પીસી નાખીએ એટલે પછી આપડે જરાક વગાર આપી આપી દઈએ આ તેલમાં રઈ નાખીએ પછી ચણાની દાળ નાખીએ થોડીક અડદ દાળ નાખો કડી પત્તો થોડો વધારે નાખો એટલે એકદમ ચટાકેદાર ચટણી બને પણ તમારી એવી સરસ હતી ને હવે બીજી વાર આવું ને તમારા ઘરેથી દુકાનમાં મને લઈ જજો તો ત્યાંથી હું ઓલો સંભાર નો મસાલો બી લ લ લઈશ તમારે અને ચટણી ના પેકેટ બી હું એ ત્યાંથી લઈ આવીશ એક વખત અને બને તો એ દુકાન વાળા ને બી પૂછી લઈશું કે ભાઈ તમે ક્યાં કેવી રીતે બનાવો છો કે પછી કઈક અગરી બોલે લગભગ તો દુકાન વાળા બોલે નહી આવી રીતે એ લોકોની રેસીપી પણ આપણે એક વાર પૂછવાની ટ્રાય કરશું તો શું આપણને અગરી બોલે તો આપડે પછી એ રીતે બનાવીએ કેમ કે મારા મમ્મી ના ત્યાં એક માણસ છે ને જે આ બધું અ કેવાય ને સાઉથ ઇન્ડિયન વેચે છે તો બધો જ કહી દે કે ભાઈ હું આમાં આ નાખું છું આમાં આનાખુંછું એટલેું આપને વાંધો ના આવે તો બીજી વાર તમારા તો વાર પડે બી ટ્રાય કરશું બરાબર ને બાકી તમે તમારી રેસીપ તી કીધી મજા આવી અને મેં મારું કઈ કીધું એમાં મને મજા આવી ઠીક છે ને ભલે ભલે બાકી
બસ બાકી તો આવજો આવ ક્યારેક વાડી પાછા અહીયા આ સાઈડ આવી જજો
ભલે ભલે આવજો
આવજો